હલો
હેલો મજામાં હા એકદમ મજામાં તમે
બસંત
હા તો શાંતિ હોતો આય શું કરો છો બીજું નવાજોની શું કરો છો
નવાજારની એમ તો ઘણું બધું હોય ત તો
હા એ વાત સાચી છે હવે તો એ છે તોું કક કો કોરોના ટાઈમ ને અમારા ટાઈમમાં તમને શું ફરક લાગે
અવાજ આવતો નથી બરોબર
નથી આવતો હું એમ કતી હતી કે કોરોનામાં નામમાં તમને શું ફરક લાગે
કોરોના વખતે પપ્પા કોરોના એટલે કેટલી મહામારી હતી પપ્પા કોરોનાની તો કેટલી તકલીફ હતી બધા માણસોને હ તમારી બાજુ હતું ઘણો બધો હતો ઓછું હતો તમારી બાજુ
ના આમાં ત્યાં બહુ જ હતું ને કોરોના વખતે
હમ
બઉ જ એટલે બઉુ જ એટલે ઘણા માં ઓફ થઈ ગયા કોરોના ટાઈમ કોઈક ના ઘરે બી નતું જતું ને
ના કોઈ નતુ, જતો બધું બ
કોઈ હા બધું બંધ હતું હા બધું બંધ હતુ એટલા માટે મેં કીધું પૂછ, હા તે દિવસ ઘણા લોકો મારી બાજુ એક બેન પણ ને એ કોરોનામાં જતી રીતી
હમ હ
એ જો બહુ બીમાર હતી ને કોરોના થઇ ગયો એટલે એને સાસુ સસરા અને બધા ત્યાં જ હતા કોરોના માં હ બાજુ બીકર તમ દિવસત તો કઈ બીક લાગે ક દિવસ ફરી હા ફરી કરી આવે હા મોદી હતા તો બધું આ થઈ ગયું બરોબર કા ના થયું હોય, અતાર સુધી
તો એકબીજાને એ વીક લાગતી હતી એમ થતું એને કોરોના બનાઈ જશે તો શું કરીશું એમ શાકભાજીમાં એવું જ ને અડતારને ધોઈને મૂકી દેતા એક બાજુ
હા હા કે કેને ગરમ પાણીમાં ધોવું પછી બહાર થી કોઈ આવતું હોય, તો એ પરપેલું કરો કે હાથ ધોવો ને કેટલું બધું સેનેટાઈઝર લગાવો અને કેટલું તો ભ એમ થાય કે પેલું આ શું કેવાય હ એમથી આપે હાથ, ધતા
હા
હેન્ડ વાશથી ના
હમ
એના વ કરતા પણ ચાલતું જ, ન
હા કોરોનામાં એક ખ્યાલથી કર્યું કોરોના હતો એટલે બછ ધંધા પાણી બધા બંધ હતા બરોબર પછી, બધા ભેગા જ રહેતા હતાને આખો દિવસ તો એ કેટલું પેલું મજાનું હતું એમ બજા, જેના તકલીફ હતી તો બચારા દુખ દુખીે, તબ પણ આપડે તો જે કશું થયું ને એ લોકો એન્જોય કર્યું ને બધું એ
હા બધા બઉુ એન્જોય કરી
હમ પરિવાર સાથે રહ્યા આપડે બધા
આય પાાય બચે ક્ મબ હા પછી જયારે સ્કૂલો બધું ચાલુ થયું તો એ સ્કૂલો બી ઓનલાઈન હતી ને ઓનલાઈન થઈ ગય હતી હા ઘણા ટાઈમ પેલા તમારે તે બાજુમાં કોરોના આ તો બધી ટિકિટો બધી કેન્સલ થઈ ગઈ જવાનુ અમારે બી આવવાનું હતુ, બાજલીખોર અમારે ત્યા ઉનાળે આ બાજલીખોર તો કોરોના આવ અમે પછી ટિકિટો અમારી કેન્સલ કરી હતી. ત્યારે બહુ દુઃખ લાગ્યું તુ પછી પછી એક વાત એમ થ કે ના કે બધા કે બંધ છે, ટ્રેન બંધ વધી એટલે
હા પણ ટ્રેનમાં મુસાફરી કરતા તો બીક જ લાગતી ને પણ એમ ટ્રેનમાં જઈએ હા કોકને કોરોના હોય તો આપને આવી જાય તો આપડું શરીર કમજોર હોય, તો તરત લાગુ પડે ને
હા એ તો છેજ, તો એમ કે ઈ તો ઘણો ફરક પડી ગયો હતો કોરોનામાં હમણાં હમને જોઈએ તો એમ થાય કે બા એટલું પ્રદુષણ વાળું, વાતાવરણ કો કોરોના ટાઈમ તો બધું વાવરણ કેટલુંુધ્ધ થઈ ગયું હવાુદ્ધ થઈ ગયો.
હા બધું ફેક્ટરીઓ બંધ થતી એટલે બધું સુ્ધ જ હોય, ને વાહન વ્યવાર બધું બંધ થતું એટલે તો ચોખ્ખું હતું વાણ
હમ લોખંડ ફેક્ટરીઓને બધું બંધ હતું ને ગ બધું બહમ કે પ્રદુષણ ઓછું હતુ
મ વિમર એમ ન પણ બીમાર પણ નહતા પડતા ને તવા કોઈને કશું આવ્યું જ નતું ને ખાલી કોરોના થયો એ જ તું બધ
હા, કોણ ના ના અમારે એમ બસ બહ એમ કે અમારા ત્યાં માણસો બહુ જતા ત્યાં કોરોના ટાઈમ ઘર ના ઘર બંધ થઈ ગયા તાળા દેવાઈ ગયા એટલા બધા અમારા છ. ઓળખીતામાં માસીજી બાજુમાં હતા ને એ લોકોને તે હસ્યું કે પેલા પપ્પા જતા રહ્યા પછી એ છોકરો જતો રહ્યો પછી અમ્ માસી જતા રહ્યા પૂરું ઘર બંધ થઈ ગયું જે હા જે જાાયદાદ ને હતી ને એ છોકરીને આપી દીધી બધી
આમ જોવો તો એ સારું કોઈ બચ્ચું ના હોય એ સારું ટેન્શન ના હોય જે કોઈ એકાધ છોકરું ી ગયું તો એનો કેટલોેલો જીવ પાડે
એ છોકરી છે બચી જ એને છોકરી છે એટલે પેણ દીધી છે હ બધું બધું એના ઘર ને બધું જમીનને હતી ને બધી એના નામ નીક દીધી
હા તો કરવું જ પડે ને છોકરી ને જય ને વરસાદ પછી તો
હા એજ જમાય પણ બહુ સારા છે એ બધું એને માથા કોટે કરતા ટમ કે દવા જેવું કોરોના ટાઈમ પછી બધું એ કેટલું ધ્યાન રાખવું પડતું તો એમ કેને લઈ જવા પાછા તેળ આવવા ઘરે વાપસ ને પછી એને દવા આપી બધું ઉકાળા કાળા કેટલા પીતા બધા માણસો
હમ પ તે ખ્યાલ કરે તો કોઈ મોટી ઉંમર ને કોઈ નોતું જતું પત્રીસ પાંત્રીસ થી પચાસ વર્ષની અંદર જ બધા ગયા ખાસ કારને જે ગયા ને બધા એ છોકરા બધા ના ના ના જતારે એ બધા
અમારે ત્યાં બધા એજ છે બધા એ ત્રીસ પાંત્રીસ ચાલીસ વર્ષના જ વચ્ચેના ગણામાં જ ગયા વહુ બી જતી રહી નેમાં એક બે નાની વહુ બી જતી રહી
હા તો એજ તો ને બધા ઉંમર કરીને બધા ગયા એમ મોટા ઉંમર ના હતા તો એ બધા ઘરે ઘરમાં જોય એ બહાર જાય નહી એટલે એને કશું થયું નહ અને આ બિચારા બધા ઉમર ના હોય એટલે બાર દોડ દોડ કરી કોઈને બીમાર હો તો એને દવાખાને લઈ જવું આવું જઉું એટલે પછી એને લાગુ પડ કોરોના એટલે પછી એમ બધા જતા રહે બિચારી ઉંમર ના બધા
સાચી વાત છે પણ એક કોરોના ટાઈમ હતો ને એક મજા આવતી હતી એમ થાય કે બધા સવારના મોડા ઉઠો રાતે મોડા ુ બધા પત્તા રમતા અને હોઉ ઘર ઘરની અંદર જ બધું ક્રિકેટ રમતા કોઈ કોઈને જતું નહી ઘરના લોકો જ ક્રિકેટ રમતા બધા ભેગા મળીને જે રમવાનું પેલે થાળી હ
આવતા કેટલા માણસો જતા રહે આ બધું થયું એમથી ટીવી ચાલુ હોય ન કામું હતું કરવું હોય જીવ બળે એના કરતા બ બંધ જ રાખશે ટીવી તો એટલે હવે છોકરાને આ રમતા જ રમાતતા બસ
હા રમત રમ મળતતા ને એ પછી પેલું રામાયણ ને ચાલુ કરી દીધું હતું ને બપોર ત્રણ વાગે ચાલુ થતું
હા એ મજા આવી હા એ પેલી જૂની રમાઈ સરસ હતી મજા એ ફરી જોવા મળી ને એ તો મજા આવી ગઈ એમ
પણ હવે ને જે બધું આવે છે ને એ મજા એ મજા નથી આવતી બધા કિરદાર બધા અલગ થઈ ગયા ને છે એમ તો આપડા દિમાગમાં પેલા દ્વારા સેટ થઈ ગયા ને કે એ જ થ રામ ને એજ લક્ષ્મણ ને કૃષ્ણ અને બધા તો હવે મહાભારત ના રામાયણ ને જોઈએ ને તો એમ થાય અજીબ લાગે એમ થાય કે ના મજા નથી આવતી ના પેલા ને જ બધા આપણા પગજમાં ફિટ થઈ ગયા છે
હા પહેલા તે હા પહેલા તો અસલી મ કે રમાણ અસલી રમાાયણ એમ રામસીતા અસલી એવું લાગતું આપડે
હા હા સાચી વાત છે બરોબર મુ ઇજ પુછવા પુછતી થી કોરોના ટાઈ ટાઈમ ટાઈમાં જોઈએ તો એમ થાય કે કેવું લાગે છે એમ થાય કે મજા જ નથી આવતી કોઈ ચીજમાંજમ ખાવા પીવાવામાં હમણાં તો કેટલું બધું કેમિકલ વાળું ગયું છે કાલે જ અમે સમાચાર જોતા હતા ને બોલો
તો આજકાલ છોકરા નાના છોકરાઓનેટ આવે છે ને અટક આવે બધા ચાલતા ચાલતા એમને પડી જાય બિચારા સ્કૂલમાં કે એમ જ જોઈએ ને તો એમ આ બધું કોરોના વતેને જે ઓલી હોય ને અસર હોય એ બધે લાગુ પડીે ને આટકનેવું કિલોું આવી જાય
અઇલ હા એ લોકોને બહુ વધારે કેવરાવે છે જે પેલા કોરોના થયું હતું ને પછી હાજર થઈ ગયા. લોકોને થોડું બી તકલીફ આવે છે ને તો બહુ તકલીફ પડે છે લોકોને હમણાં એ વાત સાચી છે.
નિ તો કેશે કે આવડા છોકરા ના આવે મોટી ઉંમર થાય પછી આવે હ તો નાના નાના છોકરા છોકરા ના આવે તો સમજવું શું એમ થાય
હમ ત આમ તો ખબર ના પડે પણ આ સમાચારમાં જોઈએ ને ત્યારે ખબર પડીે કે આ નાની નાની ઉંમર ના છોકરાઓને એટક આવીને જતા રહ્યા છે એમ હવે સ્વિમિંગ પુલમાં નાય છે ને તો નાહવા જાય છે વોટર પાર્કમાં ત્યાં ભી નાતે નાતે એટક આવી જાય છે બોલો શું કેવાય એમ થાય કે એતો ખુશી માં હોય ને લોકો એજ ખબર નથી પડતી
તો ઘણા એ દુખમાં આવતું હોય તો નાના છોકરાને શું સુ સુખનું દુખનું હોય
હા એ એક તો સાવ કેટલા અઢી વર્ષ ને કે ત્રણ વર્ષની બેબી ને આવ તો એટેક તો એમ તો શું નાનું બચ્ચું શાવું એમ થાય કે એને શું હશે તકલીફ તો જોઈએ એ તો હમણાં હમણાંનું જ કેસ જો આ લેવી હા તા પંદર વીસ દિવસ થયા ન્યુઝું બતાવતા અઢી વર્ષની છોકરી તો કઈ તો કેટલું કેવાય એમ થાય કે. પણ એટકમા આઈ ના અત્યારે કે છે છોકરાઓને સ્કૂલે એ મકોને સવાર નાસ્તો કે કાંઈ બી એમ કરાવીને મકો ખાલી પેટ ના મૂકું એ લોકોને એક તો બેગ ના વજન બધા થઈ જાય ને ઘણા એવું એના બ પડ શકે ને ખાલી પેટ ચાય એટલે એ લોકોને કેશે કે ના ને પછી પેર કરાવી ઉભા રને તડકામાં બારેક ગ્રાઉન્ડમાં તો અમે માર બાબો કેતો કે ઘણા ત્યાં છોકરાને ને બેહોશ થઈ જાય
હા તો પાણી ઓછું પીતા હોય ને પાણી વધારે પીવાનું હોય. છોકરાને કેવું પડે કે પાણી વધારે પીવુંય એ હદય હદય દમણ આવે ને
હમ તો ક્યા કને ગામડાનું કઈ બાજુમાં એક સ્કૂલ છે આમાં ત્યાં બાજુમાં તે એમા નિયમ બનાવી નાખ્યો છે. અડધો અડધો કલાકે એનો બેલ લાગે પાણી પીવા માટેનો હા એ હા સમાચાર મેમે જો આંબળી તો ક્યા આને નિયમ બને આ બધા હણાં એટકને બહુ આવે છે ને તો એમ કે એટલા માટે કે નિયમ કરી નાખ્યો હોય અડધો અડધો કલાકે પાણી પીવાનુંય આમ તો બપોરે પેલી લંચ તો હોય જ રિસેસ પડે એ લોકોને જમવાની બેલ ને રિસેસ પડે હવે ત્યાડર કલાકે બધું પાણી પીવા માટે
હ તો સારું કે આમ તો શું છોકરાઓ રમતમાં તો રમતમાં પીતા નથી પાણી. આ સારું યાદ કરાવી દે સારું કેવાય.
હમ્મ એક મિનિટ નો જ પડે હા એક મિનિટ નો જ પડે ખાલી પણ એક મિનિટમાં પાણી મસ્ત પી લે ને હમ્મ એ તો સારું કે એક એક અડધા અડધા કલાકે એ તો કેટલું પાણી ગયું પેટમાં તો એ ઘણો ફરક પડે. એ આ નિયમ તો બધી સ્કૂલોમાં લાગુ થવો જોઈએ.
હા તો એકમાં આયો ને તો બધા ને આવી જશે
હા સરકાર પાસે હમ સરકાર પાસે અપીલ કરવી જોઈએ.
હમ
એ વાત સાચી છે તો એકાજે ને હું હું કરીશ લેટર લખીને મૂકી દેસુ કાગળ લખીને.
આ તો સારું એ બજાને કહીયએ ને તો ખબર પડે ને. આજુબાજુને કયા છોકરાઓ ના નાના એ સ્કૂલમાં રખાય એમ નનેમક દો ત જ સારું રહેે.
સાચી વાત છે કેટ મિનિટ ખબર ના પડી. હા શું કર બીજું બોલો?
બસ શાંતિ એ.
ના ફરી મળીશું તોપી.
હો ચાલો તો.
હા ચો ભલે ભાય મ થઈ ગ .